હલો.
હેલો.
હલો, જય શ્રી કૃષ્ણ, અવાજ આવે છે.
હેલો.
હલો, અવાજ આવે છે?
હા હવે જરાક આવ્યો પણ બહુ તીણો તીણો આવતો છે.
હા, હા આમાં એવું જ થાય છે, એકદમ ઝીણો અવાજ આવે છે એમ. ફોન ને એકદમ પકડીને રાખવો પડે છે કાન સાથે. ત્યારે થોડો અવાજ સંભળાય છે.
હમ્મ, મેં કીધું આ લોકોએ સ્પીકર નું ઓપ્શન આપ્યું નથી બટ એની સાથે-સાથે પેલું કેવો અવાજ બી એટલો સ્લો રાખેલો છે કે આમ
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ, બસ બસ એકદમ મજામાં છે. તમે કેમ છો?
એકદમ મજા મજા
હમ્મ, હમ્મ, આજે આપડે છે ને વાન કિકચન અને પુસ્તકો વિશે થોડી વાત કરીએ, કે અ્યારે છોકરાઓને વેકેશન પડી ગયું છે
હમ્મ.
છોકરાઓ વેકેશનમાં તો શું કરશે આપણને એક પ્રશ્ન થાય, ભલે એ લોકો બાર ફરવા એમ જાય, પણ પછી શું કરશે એવું થાય. તો ઘણા છોકરાને શું છે, વાત ચવાનો બહ શોખ હોય છે. સ્ટોરી બુક કે એવું એલોકો વાંચતા હોય છે. દાદા દાદી ના કરરે જાય, તો એ લોકો એ તે કઈ, એ લોકોને ભગવાન ની કઈક વાતો કરતા હોય છે. અને કોઈ પૂજા પાઠમાં અને કંઈક બુક ને એવું વાંચતા હોય છે, તો વેકેશનમાં શું છે એલોકો આવું કઈ શીખે છે. અને જે અહ ચાલુ સ્કૂલમાં એ લોકો નથી વાંચી શકતા સ્ટોરી બુક હોય કે કોઈ બીજા સાહિત્યની બુક હોય છે, તો એ અત્ અત્યારે એ વાંચે છે. તમારે શું કેહવું છે?
નઈ હમણાં વાત તમારી એકદમ સાચી છે કે પહેલાનો સમય હતો અને અમણાંનો સમય બધા માટે જુદો જુદો કાંઈક ને કાંઈક કરવા જોઈએ, કાંઈક ને કાંઈક સમય એ લોકોએ આપવો પડે અને બાળક કોને સૌથી વધારે કંટાળો આવે કેમ કારણ કે હવે એ લોકોની આદતો તો બદલાઈ ગઈ છે, પેલ્લા જે બાળકો હતા એ લોકોની આદતો પેલુ કેવુ ટેવાયેલા જ હોય કે બીજું કઈ ઓપ્શન નથી, હવે બાળકોને જુદા જુદા ઓપ્શનસ મળી જાય છે.
હં, હં, હં, હં, હમ્મ, અત્યારે મોબાઈલ આવી ગયો છે પણ એની સાથે ઈ બુકે આવી ગઈ છે, છો કરા જો મોબાઈલમાં એકલુ ગેમ જ રમે એવું છોડી અને થોડું એમાંથી કંઈક નોલેજ મેળવવાનું કરે તો એમાંય તે બધી અ એ છોકરાને રમતગમતની બુક છે કે સ્ટોરી બુક છે, ઈ બધું ઈ બુક પણ થઈ જ ગયું છે.
ઓનલાઈન જ મળી જાય એટલે અગેન આપણેે જે એ લોકોનું સ્ક્રીન ટાઈમ બદલવાનો પ્રયાસ કરીએ ને એ નથી બદલી શકતા, એમને વાંચવા કીએ ને તો મોબ બાઈલ લઈને બેસી જાય અને કેય દે કે અમે આમાં વાંચતા જ તો છે.
હાં, હાં. એટલે એક સારો ઓપ્શન થેઈ ગયો છે માનો કે એ લોકો કંઈ બારગામ જતા હોય તો મોટી જાડી સ્ટોરી બુક કે એવું લઈ જવાની એને જરૂર નથી, ડાયરેક્ટ એવી ફોનમાં એની ઈ બુકમાંથી વાં ચી શકે છે એ લોકો અને વાંચવાનો શોખ છે ને ઈ એક બઉ સારી વસ્તુ છે, ઈ પુસ્તક છે આપણું બેસ્ટ મિત્ર છે, સારામાં સારું કોઈ મિત્ર હોય આપણું તો એ પુસ્તક છે તો જેનાથી આપણા વિચારોનો વિકાસ થાય છે. આપણો માણસના વ્યક્તિત્વનો પોતાનો વિ કાસ થાય છે અને તમને વાંચો એટલે તમને શબ્દ ભંડોળ ખુબ સરસ રીતે મળી રહે છે. ક્યારે તમારે કોઈના વિષે કંઈ બોલવું કારક હોય તો જો તમે વાંચીને રાખ્યું હોય તમને ખબર હોય કોઈ એ મહાન પોલી ટીશન છે કે કોઈ સંત મહાત્મા છે. કોઈ પણ હોય તો એના ઉપર તમે સરસ બોલી શકો છો. જો તમારે સરસ વાંચેલું હોય એના માટે તો.
હમ્મ. ને વાંચન અહ વાંચન થી કેવું અગર તમે જોશો ને તો આજે તમે કોઈને બી હકીકત પૂછશો ને તો કોઈ જવાબ નહી આપે. અથવા જેમાં આપણે જાણીએ ને કે આપણું કઈક સારું થતું હોય, તો પણ એ લોક કો જલ્દી રેડી નથી થતા. પણ વાંચન એક એવી વસ્તુ છે ને, કે આજે એવી બધી સ પેલું કેવાય ને બધી અહ એની માહિતી સભર ચોપડીઓ મળે છે. કે જેને લઈને આપણે વાંચીએ ને, તો જે લોકો આપણને નથી જણાવતા ને એ બધ ધું આપણે એ ચોપડીઓ માંથી શીખી શકીએ અને જાણી બી શકીએ.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ બરાબર છે.
જેમાં કોઈ અડચણ પણ નહીં આવે. કારણ કે લોકો તો કેવું ના પાડી દે અથવા જાણે કે એમને ખબર પડી જશે તો એમનો ફાયદો થશે કરીને જવા દે.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ બરાબર છે. અત્યારે આપડે વેદ-વેદ ઉચ્ચારોના મંત્રો ની પણ એક સરસ બધી બુક થઈ ગઈ છે. તો આપણે કોઈ છોકરાઓને સંસ સંસ્કૃત કે કાંઈ પણ અહ સંસ્કૃત તો સારામાં સારી ભાષા છે. માણસો બોલવામાં ઉપયોગ નથી કર તા પણ સ્લો માં મંત્રમાં એ કરી શકે છે.
હમ્મ.
અહ સારું છે. પુસ્તકની અંદરથી આપણને એનું સારું જાણકારી મળે છે કે, આપણા વેદ મંત્રનું શું મહત્વ છે. તો આવી અમુક જાણકારી આપ આપને સંત મહાત્મા તો આપે જ છે, પણ બૂ કની અંદર થી પણ આપણે ફ્રી ટાઈમે વાંચી શકીએ છીએ.
સાચી વાત છે. જેમ કે હવે હમણાં આપડે-આપડા ધાર્મિક ગ્રંથો જ લઈ લઈએ, તો આજે અગર આપણને કોઈ પણ તકલીફ છે, તો એકવાર અગર રામાયણ કે મહાભારત ખાસ કરીને રામાયણ અને ભગવદ ગીતા આપણેે લઈએ અને એ વાંચીએ ને તો અગર આપણે કોઈ જગ્ય ગ્યા મૂઝવાતા હોઈએ ને, તો એમાંથી જ આપણને જવાબ મળી જાય. આપડે બહુ શોધવું ના પડે, પણ તકલીફ એ થાય કે આ સમયે હવે કોઈક વાંચવા તૈયાર નથી અને વાંચતા નથી એટલે એ લોકોએ કંઈક ને કંઈક સહારો લેવો પડે.
હમ્મ-હમ્મ-હમ્મ. આવા તો ઘણા આપડા ધાર્મિક પુસ્તકો છે. રામાયણ છે આપણને આ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામના બધા એના જન્મથી એના જે જીવન સંસારનું જે હતું, એના વિશે આપણને એક જાણકારી આપે છે. કે દીકરા હોય તો કેવા હોય છે. વહુ હોય માતા પિતા હોય, તો એક આપણને એક મર્યાદામાં રહીને ફેમિલી સાથે કેવી રીતે રવું આપણેે એ શીખવે છેએ. એવી રીતે કૃષ્ણમાં ભાગવત છે, ઈ લોકો આપણને એમ શીખવે છે કે, ગમે તે તમારી સામે સ ત્રુ પણ હોય તો તમારે એની સાથે કેવી રીતે વાણી વર્તન રાખવા કેવી રીતે એને પરાજય કરવો એટલે આ એ આપને બધી રીતે સારી જાણકારી આપે છે. જે બધા ગીતાજી નો કૃષ્ કૃષ્ણ ભગવાનનો ગીતા ઉપદેશ છે એ આપણને જીવનમાં આપણે તમે કયો છો એમ કોઈ પણ જગ્યાએ મુશ્કેલી કેલી આવી હોય તો ગીતા જ્યો ગીતાજી જો આપણે વાંચેલા હોય તો આપણને એમાંથી સ રસ્તો મળી જાય છે એમ. શું કરવું એના માટે આપડે હા.
નહી ઘણી અય પુસ્તકો ઘણા એવા બી હોય છે કે આપણને ભલે હમણાં મૂંઝવણ નથી પણ એક સમય આવે ને જો પુસ્તકો આપડે વાંકી વાંચ ચીત રાખેલા હોઈએ ને તો એમાં ઘણા બધા એ માં સોલ્યુશન આપણને પહેલાથી જ મળી જાય. છે કે આવું થાય તો આવું કરવાનું આવું થાય તો આવું કરવાનું. અને એ ઓપ્શન્સ મળી જાયને એટલે જરૂરી નથી કે આપડે તકલીફ આવી હોય પછી પુસ્તક વાંચવાના, પહેલેથી વાંચેલા હોય તો તકલીફોમાં આપણને પેલું કેહવાય ને કે એનું સોલ્યુશન શોધવામાં વાર નઈ લા
વાર નઈ લાગે, હં, હં, આ બધા આપડા પુરાણોમાંથી તે મોટા મોટા સાહિત્યકારો થઈ ગયા છે, મોટા મોટા પોલિટિશિયનો થઈ ગયા છે, તો ઈ લોકોને પણ એ સરસ બુક છે આપણા ડૉક અબ્દુલ કલામ છે. પછી અ આપણે અ પેલા વિક્રમ સારાભાઈ છે, એ બ ધાએ જે શ આ બધી શોધખોળ કરી છે, એ બધ ધી બુક્સ વાંચીને જ કરી છે, એ લોકો એ ભણ્યા હશે ઈ ભણવામાંથી ઈ લોકોને કંઈ એવી સ્ફુરણાં થઈ હશે કે આપણે આનાથી આવું કંઈક નવું સંશોધન કરીએ. હા અને ઈ લો કો ઉપર પણ બો સરસ બધી બુક્સ લખાણી છે.
અને ખાસ કરીને તમે જોશો ને કે આત્મકથાઓ હોય ને એમાંથી લોકોને શીખવાનું બઉ મળે. કાણ કે આત્મકથાઓમાં બધા ખાસ કરીને પોતાના જીવનમાં જે તકલીફ થઈ હોય અથવા જે સંશોધન કર્યા હોય અથવા જેમાં તકલીફ માંથી બી કેવી રીતે પાર પાડીને આગળ વધ્યા હોય એ બધું એ આત્મકથાઓમાં કવર જ હોય, એટલે જયારે કોઈક વ્યક્તિ વાત જેને તો એ વાંચીને એમાંથી પોતાની જીવનમાં પણ ઘણું બધું ઉતારી શકે.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ, હમ્મ.
થાય પણ હવે આજનો જે જમાનો છે ને તેમાં તમે જોશો ને કે બધાને અગર જોઈએ તો કેવી અહ જીવન શૈલી જોઈએ નવી. કે આજકાલની જે જીવનશૈલી જે લોકોએ એ જીવવી છે. હવે એ જીવનશૈલી જીવવા માટ ટે ઘણા ને એના ઓ ઓપ્શન જોઈ કે કઈ રીતે જીવાય શું કરી શકાય? તો તેની પણ અહ ચોપડીઓ આવે છે. કે જેમાં આપણે અહ કોઈ બી રીતનું કે ભાઈ અગર પૈસા કમાવે છે કે પૈસા ને બચત કરવી છે, તો બચત કઈ રીતે કરવાની.
હમ્મ-હમ્મ-હમ્મ.
એટલી બધી વસ્તુઓ હોય ને કે જેને જે આજે તો એવું છે કે જેને જે જોઈએ ને તે એમાંથી મળી
હા, હા મોબાઈલ ના અવાજ થી બધું આપણને મોબાઈલનો સંશોધન થવાથી આપણને દુનિયા આપડા હાથમાં આવી ગઈ હોય ને એવું લાગે છે. આપડે ક્યારેક કોઈ વસ્તુની જરૂર પડી હોય બુકમાં આપણે બુક વાંચું એ ન્યૂઝ પેપર પણ વાંચવું હોય. તો ન્યૂઝપેપર ખરીદવાની જરૂર નથી. તમે ક્યારેક બાર ગયા હો પણ એમ થાય કે આપડે કઈ વાત શું છે કે આજનું શું ન્યૂઝ છે? તો એ તમે મોબાઈલ ઓન કરીને ન્યૂઝ તમે વાંચી શકો છો. દેશ દુનિયા કે તમારા પોતે પોતાના સિટીના જે પણ તમારે ન્યૂઝ જાણવા હોય તમે જોઈ શકો છો.
સાચી વાત.
આવી રીતે નાના છોકરો માટે બહુ સરસ છે. ધ્રુવને પ્રહલાદની બધી વાર્તાઓ છે, નરસિંહ મહેતાના પદો છે, નરસિંહ મહેતા છે, પછી આ અ જેસલ તોરલ ની પણ વાતો છે આવું ઘણું આપણું સાહિત તે તે બહુ સરસ રીતે છે.
હા અને ખાસ અગર તમે જોશો ને બાળકો માટે તો હમણાં તો કોમિક બુક અ પણ મળે છે. કારણ કે બાળકોને એમને એમ ખ્યાલ નહી આવે પણ પેલુ જે કોમિક બુક હોય ને તો એમાં એ લોકોને મજા આવે. સરસ મજાના જુદા જુદા તો પેલા ચિત્ર આપેલા હોય, ચિત્રની સાથે બહુ વધારે વાંચન કે આજકાલના બાળકોને બહુ વધારે વાંચન કરવાનું લાંબુ લચક નથી ગમતું હતું. તો જયારે પેલી કોમિક બુક હોય ને તો તેમાં ચિત્ર હોય ને એની સાથે એક નાનું વાદળું જેવું બનાવેલું હોય ને એમાં એ ચિત્ર ને લગતી બે કે ત્રણ લાઈનો હોય, એટલે સમજવામાં પણ એ લોકોને સરળ થઈ જાય, ખાસ નાના બાળકો માટે તો ખુબ જ. એટલે આજે અગર અમે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છીએ ને તો અમે બાળકોને એ જ વાંચવા માટે ખાસ કહીએ, કે તમારે અગર વાંચવું છે ને તો તમે કોમિક બુક્સ વાંચો. કોમિક્સમાં અને એવી ચિત્ર સાથેની વાર્તાની કેટલી બધી ચોપડીઓ આવે છે, કે ખુબ જ સરસ મજાની મળ્યા કરતી હોય, અને એમાં એ લોકોને શીખવા ઘણું મળે એમ.
હા એ જલ્દી સમજે સમ એનાથી બાળકો જલ્દી સમજી જાય છે. ચિત્ર દોરેલું હોય એના પરથી તે ત્યાં શું લખેલું છે ને ઈ લોકો જલ્દી સમજી જાય છે.